હેલો હા બેહેન.
મજામાં તમે કેમ છો બેન.
હું પણ મજામાં છું તો આજે આપણેે કયા વિષય ઉપર વાતો કરીશું.
આજે આપડે ને ટે ટેકનોલોજીનો ઉપયોગ વિશે કઈ માહિતી અને વાત કરવા મામાંગી છે.
હા તો. બેન તમે બતાવો કે તમને શું લાગે છે કે આ ટેક્નોલોજી લોજી ના આવવાથી આપણા જીવનમાં કયા કયા ફેરફાર થયા છે અને શું. આ ટેકનોલોજી પહેલાંના સમયમાં હતી રહે. અ માન લો કે રહેતી તો આજે આપણા આપણું જે વિશ્વ છે. એ હમણાં કરતા વધારે પ્રગતિ પર રહ્યો હતો કે પછી આજ. ફાઉન્ડેશન રહેતી આપણા જે દેશની છે હમણાં
ના બેન ટેકનોલોજી એ ઉપયોગ આજે આપણા જીવનમાં દરેક ક્ષેત્રમાં અનિવાર્ય. બની ગયો છે સવારથી સાંજ સુધી આપણે પ્રત્યક્ષ એ પરોક્ષ રીતે ટેકનોલોજી પર નિર્ધ હૈ અને શિક્ષણ ક્ષેત્ર જે એજ્યુકેશનમાં પણ ઓનલાન લર્નિંગ. ઈ લર્નિંગ પ્લેટફોર્મ્ અને યુટ્યુબ. ના માધ્યમ થી ઘરે બેઠા ગમે તે વિષ શીખી શકાય છે. સ્માાર્ટ ક્લાસરૂૂમ પ્રોજેક્ટ પ્રોજેક્ટર અને એનિમેશન દ્વારા અઘરા વિષયો ન સરળતાથી સમજી શકા છે ડિજિટલ. પુસ્તકો ઇ બુક્સ. ના કારણે હવે હજારો પુસ્તકો મોબાઈલ કે ટેબલ પર સાચવી શકાય છે. આ ટેકનોલોજીમાં આજ આપણને મળે છે જેમ કે સંદેશ વ્યવહાર અને સંપર્કમાં પણ. ઝડપી સંપર્ક સ્માર્ટ ફોન ઈમેલ અને સોશિયલ મીડિયા વોટ્સઅપ ફે ફબક દ્વારા દુનિયાના ખૂણે ખૂણે રહેતા લોકો સાથે સેકન્ડોમાં વાત કરી શકાય છે. વિડીયો કોલિંગ આજના તો જમાનામાં વિડયો કોલિંગ એ હળવી વાત તો નથી જેમ કે ભૌગોલિક અંતર હોવા છતાં ફેસ ટુ ફેસ મિટિંગ કે વાતચીત શક્ય બની છે જેમ કે આરોગ્ય અને તબીબી ક્ષેત્રમાં પણ છે ટેકનોલોજી જેમ કે અદતમ સારવાર રોબોટિક સર્જરી લેઝર ટ્રીટમેન્ટ અને નવીનતમ મશીનો. જેમકે દ્વારા ગંભીર રોગોનું સચોટ નિદાન થાય છે જેમકે ટેલમેડિસન ગામડામાં દર્દીઓ પણ ઇન્ટરનેટ દ્વારા શહેરોના નિણા ડોક્ટરોની સલાહ લઈ શકે શું બેન તમે આના પર કઈ ટિપ્પણી કરવા માંગો છો.
હા બેન જે તમે આજે વાત કરી છે કે આ ટેકનોલોજી ના કારણે ઈ લર્નિંગ આવી ગયું છે. અને આજે આપડા અ જે સારવારના સમયનું જે ટ્રીટમેન્ટનું જે કામ છે એમાં ણું ખ વધારો કરવામાં આવ્યો છે પણ તમે એક વાત નોટિસ કર્યું છે કે આ જે આપણી ટેકનોલોજી છે. એ આવી છે ને તો એના કારણે આપણને ઘણા બધા નુકસાનો પણ થયા છે. તો હું તમને આજે ટેકનોલોજીના હવાથી જે નુકસનો થયા છે, ને એના વિશે હું તમને બતા જયાર થી આપણા જીવનમાં આ ટેકનોલોજી નો ઉપયોગ મોટા પ્રમાણમાં વધારે થવા માંડ્યું છે ને તો એના કારણે તમે જોયું હશે, કે આપણા જે પહેલે જે આપણે પક્ષીઓ જોતા હતા ને તો તે એ પક્ષીઓ આજના સમયમાં લુપ્ત થઈ ગયા છે તો એ સામે એ શા માટે તો. એ એ માટે થયું કે એ આ મોબાઈલ અને ઇન્ટરનેટના ઉપ ઉપયોગના કારણે દરેક જગ્યાએ ટાવર બાંધવામાં આવ્યો અને એના જ રેડિયેશન કારણે આજે જે આપડી જે અડધી અડધી આપણે જે વાત કરીએ ને, આપણા પક્ષીઓ સમાજની તો એ વિલુપ્ત થઈ ગઈ છે, તો એવા એવા નુ નુકસાનો પણ થયા છે તો તમને કંઈક હજુ ખબર છે કે આ ટેકનોલોજીના ક કયા ગેરફાયદાઓ થયા છે તો તમે મને બતાવો.
હ બેન એ જો ટેકનોલોજી નો બગાડ અથવા દુરુપયોગ જેમ કે એ આજ ના સમય ની એક ગંભીર સમસ્યા છે. સમસ્યા છે ટેકનોલોજી આપડી સુવિધા માટે છે પણ જયારે તેનો ખોટો કે અતિશય ઉપયોગ થાય છે, ત્યારે તે નુકસાનકારક સાબિત થાય છે. જેમ કે નકામી વસ્તુઓનો ભરાવો લોકો દર વર્ષે નવો મોબાઈલ લેપટોપ ટ ખરીે છે અને જૂના સાધનો ફેકી દે પર્યાવરણને પણ નુકસાન ઇલેક્ટ્રોનિક કચરા સીશુ પારો અને કેડમિયમ જેવા ઝેરી તત્વો હોય છે જે જમીન અને પાણીને પ્રદુષિત પણ કરે છે સમયનો મોટો બગ જેમ કે સોશિયલ મીડિયાની રીલસ શોર્ટ્સ અને સો સોશિયલ મીડિયા, પર કલાકો સુધી સ્ક્રોલિંગ કરવાથી કિંમતી સમય બગડે છે.
અને ઓનલાઈન ગેમિંગ યુવાનો અને બાળકો ન ઓનલાઈન ગેમસ પાછળ પોતાના ભણવાનું, કરિયર બનાવવાનો સમય ગુમાવી રહ્યા છે એ બધા લોકો જાણે છે, આજના નાના નાલા વાળ બાળકો પણ અ જ્યારે જે પેદા થાય છે ત્યારે જ મોબાઈલમાં લાગી જાય છે આ બધે આ લોકોને જ્યારથી અઢાર વર્ષ ઉંમર ની થાય એ લોકોને તે આપવું જોઈએ જ નહી, એ તો કઈ આંખોની નબળાઈ કલાકો સુધી સ્ક્રીન સામે જોવાથી આંખો સુખી થઈ જાય છે. અને વહેલા ચશ્મા આવી જાય છે. અને વેઠાડું જીવન શારીરિક પ્રવૃત્તિઓ ઓછી થવાના કારણે સુધુળતા ડાયબિટીસ અને પીટ નો દુખાવો વધે છે જેમ કે માનસિક તણાવ સોશિયલ મીડિયા પર બીજ ની સરખામણી કરવાથી ડિપ્રેશન એક લત અને આ નિદ્રા જે સમસ્યા પણ થાય છે, શુ બેન આનાથી તમને કઈ ફાયદો છે. થતું છે કે કઈ નુકસાન થતું છે એના પણ કઈ જાણકારી મને આપી શકો છો?
હા, બેન જે તમે વાત કરી ને કે મોબાઈલ ના વધારે પડતા ઉપયોગ ના કારણે બાળકો પર આ જે મોબાઈલ નો ઉપયોગ છે ને આ ઉપયોગ ના કારણે સૌથી વધારે અસર આપણે જોઈએ ને તો એ આપણા બાળકો પર જ થયું છે. કારણ કે તમે આજે જવ ને તો જે નાના નાના બાળકો હોય ને એમને જો તમે ખાવાનું આપો ને તો એ લોકો પેલા એમ કે મને મોબાઈલ આપો મે મોબાઈલ જો ય ને જ ખાયસ તો એ એવું થ ગયું જો તમે એમને મોબાઈલ ની આપો ને તો એ લોકો રડવા લાગે એ લોકો જમવાનું ટાળી દે છે, એમ કે જ્યાર સુધી મ મોબાઈલ મળશે ને ત્યાર સુધી હું ખાઈશ નહી એવું એ લોકો કહે છે, અને આજ ના જે નાના નાના બાળકો છે એને આપણે જોયું છે કે એ લોકોની હવે દસ વર્ષની પણ ઉમરની છે અને એ લોકોને ચશ્મા આવી ગયા છે, તો આ ઘણા ખરા જે આપણે કહી શકીએ ને એ ગેરફાયદા છે મોબાઈલના સ્ક્રીન ના કારણે બાળકોના માનસિક બુદ્ધિ એ લોકોને તણાવ આવે છે, અને એમની જે આંખ ના જે સ્નાયુઓ છે એના ઉપર પણ ખુબ જ વધારે અસર પડે, એ છે. તો આપણને જેટલું બને તેટલું બાળકને મોબાઈલ એટલે ન આપીએ ને સારું છે તો જેટલું બને તેટલો મોબાઈલ ન બાળકોને છો ઉપયોગ કરાવવો એ જરૂરી છે તેવી જ રીતે આપણે વાત કરી આ મેડિકલ ક્ષેત્રમાં તો સૌથી વધારો જે ફાયદો થયો છે તો એ મેડિકલ ક્ષેત્રમાં જ થયો છે આ હ ઓ ટેકનોલોજીના કારણે મેડિકલ ક્ષેત્રમાં નવા નવા ઉપકરણો આવ્યા છે એટલે કે ઝરો એક્સરે મશીન પછી અલ્ટ્રાસઉન્ડ કરવાની મશીન એટલે ઘણા બધા મશીનો આવી ગયા છે પછી હા એટલે ઘણા બધા એમ આપણે કહીએ ને કે આપને ફાયદો થયો છે પણ એક નુકસાન આપણે એ પણ કહી શકાય કે આ જે ટેકનોલોજીનો ઉપયોગ વધ્યો છે તેના કારણે જે હજારો વર્ષો સુધી જે આપણા પૂર્વજો દ્વારા ઔષધિઓ નો ઉપયોગ કરવામાં આવતો ને તો એ ટ એ ટળાઈ ગયો છે એ આપડે જોઈએ ને તો એકદમ બંધ જ થઈ ગયું છે છે અને જે આપણી જે ઔષધિઓ દ્વારા જે આપણા વેદો પુરાણોમાં જે લખેલું હતું એ જ આજે આપણે ભૂલી ગયા છે અને આપણે જે અંગ્રે જે દવાઓ છે ને એની તરફ આપણે આકર્ષી રહ્યા છીએ તો એ એક આપણે ખોટી એવી બાબત કહી શકાય કારણ કે આપણે આપડા જે પૂર્વજો દ્વારા આપણા માટે છોડવામાં આવેલું ઔષધિ છે એને આપણે ભોલાઈ રહી છે. ટેકનોલોજીનો આપણો એક ખરાબ એ અસર આપણા પર થયો છે એવો મને લાગે છે ટેકનોલોજી જેનો ઉપયોગ ફક્ત આ જ ક્ષેત્રમાં નહીં પરંતુ દરેક ક્ષેત્રમાં વધ્યો છે અ તમે જો તો નાના નાના ઉદ્યોગમાં જે લોકો લોકો પહેલા હાથથી પાપડનો જે લોકો પાપડનો ઉદ્યોગ કરતા તેઓ હાથથી પાપડ એટલે વેલવાનું કામ કરતા પરંતુ આજે આધુનિક મશીનો ના કારણે આપણે ફક્ત લોટ મુકી દઈએને તો આપડી મસ્ત પાપડ બનીને નીકળી જાય તો એવા એવા મશીનો પણ આવ્યા છે છે તેવી જ રીતે જે પાણીપુરીવાળી જે લારીઓ હોય ને એમનામાં પણ પુરી બનાવવા માટે એ પુરીને કેટલાક સમય સુધી આપણને એના ઉપર મહે કરવું પડતું પરંતુ આજે આ મશીનોના કારણે સરળતાથી લોકો પૂરી બનાવીને આરામથી તેને વેચી રહ્યા છે તો ટેકનોલોજી નો ઉપયોગ ઘણો ખરો એ સારી રીતે પણ થઈ રહ્યો છે પણ એની સાથે સાથે જો કોઈ વસ્તુના ફાયદા ા હોય છે ને તો એની સાથે સાથે એના ગેરફાયદાઓ પણ હોય છે તો મને તો ટેકનોલોજીના આટલા ગેરફાયદાઓ દેખાય છે અને ફાયદાઓ પણ છે તો તમે બતાવો કે તમને આ ટેકનોલોજી આવી છે તો એનાથી તને ને કયો ફાયદો થયો છે
ટેકનોલોજી ટેકનોલોજી નો ફાયદો તો મને વધુ છે મતલબ જેમ કે આજે જે બધા આપણે કઈ ચીજ જેમ કે ટેકનોલોજીમાં આપણે જે મેપ્સ જેમ કે આપને અહ ક ટ્રાસફર કઈ જવાનું છેથથી થવાનું છે આપે આજે મોબાઈલ માંથી જોઈને બધા કામ કરી શકે છે જેમકે પેલાના સમયમાં બધાને ખબર નહ હોતી આ સ્ટેશન આ જગ્યા થી તે જગ્યા કેવી રીતે જવાનું આજના સમયમાં મોબાઈલ છે તે મોબાઈલ થી આ આ ફાયદા તો જ થયું છે અને એના એના નાણાકીય બગાડ પણ થયું છે. જે કે બિનજરૂરી ખરીદી પણ છે માત્ર દેખા દેખીમાં આવીને દર વર્ષે મોંઘા સ્માર્ટફોન કે ગેજેટસ બદલવા પાછળ પૈસા ન બગાડ પણ થાય. જુગાર જેમકે ઓનલાઈન સટ્ટાબાજી અને સાબર ક્રાઈમ ના કારણે લોકો પોતાની આખી જિંદગીની કમાણી ગુમાવી દે છે એ પણ સામાજિક અંતર પણ જેમ કે પરિવાર થી દૂરી એક જ ઘરમાં બેઠા હોવા છતાં પરર ના સભ્યો એકબીજા સાથે વાત કરવા બદલે મોબાઈલમાં વ્યસ્ત રહે છે, આનાથી સામાજિક અને કુટુંબિક વઘુ નબળા પડે છે, એનો ઉપાય જેમ કે ટેકનોલોજી નો ઉપગ જરૂિયા પુરતો જ ઇલેક્ટ્રોનિક વસ્તુઓ બગડી ન જાય ત્યાં સુધી. તેમનો ઉપયોગ કરવો અને સોશિયલ મીડિયા માટે દૈનિક સમય મર્યાદિત રાખવો જોઈએ. અ આજે આપથી વાત કરીને મને બહ સારું લાગ્યું બેન.
હા બેહેન. મને પણ તમારી સાથે આ ટેકનોલોજીનો ઉપયોગ વિશે ચર્ચા કરીને મને તમારા થી ઘણી બધી એવી માહિતી મળી. કે જેનાથી આપણા જીવનમાં ટેકનોલોજી કેવી રીતે સરળતાપૂર્વક આપણને સાથ આપી રહ્યો છે, તો બહેન તમે જે મને આ ટેકનોલોજીનો વિષય ઉપર માહિતી આપી તો એનાથી મને ખબ જ સારું લાગ્યું અને તમારા દ્વારા મને ઘણી બધી માહિતી જાણવાની મળ્યું તો બેન તમારી સાથે ફરી એકવાર આજ ટોપિક આવા કઈક ટોપિકો ઉપર આપણે વાતો કરીશું.
સારું વેન સાડું.